શું કરો તમે
કઈ નહી હું એમ જ બેસેલી હતી તો મને એમ કે ચાલો તમને એમ ફોન કરી લ કેટલા દિવસ થઈ ગયા
હા હા અચ્છા હ પણ એ શચાલતી હતીરા કે તમને કોલ કરું
હા હાા તમે આજકાલ બધી સિરીઝો આવતી છે તે જોઈ કે કેટલી બધી સીરીઝો હમણાં આવી
અચ્છા હા, ના મારી પાસે ટાઈમ જ નથી એટલે હું જોતી નથી.
હમ ના મેં પણ નથી જો ખાલી એમે પેલું ગરમ ચિકિત્સાાલય વાળું કઈ હતું ને, તેને એમ જરાક જરાક એમ જોયું. વિડીયો
અચ્છા હં એ તો મેં પણ પહેલા સીઝન વન છે, તો તે મેં જોયું હતું.
એમાં શું હતું સીઝન વનમાં? મેં સીઝન વન પણ નથી જોયું એનું
અચ્છા, જો સીઝન વનમાં શું હતું? એમાં એમાં છે ને એક ગામ હોય. હા છે ને! સરકારી ડોક્ટરને મોકલવામાં આવે છે. સરકારી ડોક્ટર લોકો હોને એ લોકોને તેમાંથી એક ડોક્ટર ત્યાં જાય. અને ત્યાંનું જે પેલું હો ને, ડોક્ટર નું પેલું હું કેવાય?
દવાખાનું
હા, તે દવાખાનું તે છે ને એકદમ અંદર હોય, ત્યાં છે ને એક અંકલ ડોક્ટર લોકો ભાગી છે ને ત્યાંથી ડોક્ટરો લોક ભાગી જાય ને તાથી તો શું? કરતા એક અંકલ છે ને ત પેલું ખેતી કરી મૂકી લે હતી આથી.
અચ્છા એટલે કેવું છે? ત્યાં કે ત્યાં એમ ડોક્ટર નું હોય દવાખાનું, પણ ત્યાં કોઈ આવે નહી એટલે લોકો ત્યાં ખેતર ઉગાડી કાઢે. જમીન લઈ લે પોતે જ.
હા, તો એ ડોક્ટર ખેતર કરી મુકયો હતો. પછી એ લોકો હા ત્રણ રસ્તો ક તો એક જકજક ના કે ત્યાંથી ર્રણ રસ્તો બચી અ પેલો જે ડોક્ટર તે કે, કાલેને સવારે આ બધું કાઢી મૂકજો પછી છે ને ત્યા એક હ ત્યાં એક છે ને, નકલી ડોક્ટર હોય, જે બધા કોઈ ગામના લોકોને પેટમાં દુઃખ એવું કઈ થાય ને તો, તેની પાસે એટલે એ ડોક્ટર ની હતું એટલે કે ઘરમાં એનું કઈ મુખી રાખે ને કઈ દવામાં ભ ભૂ કે સમથિંગ કઈ આપે અને બધા મ એમ કોમેડી ટાઈપ નું છે. જરાકી એમાં હાસ્ય પાત્ર છે.
અચ્છા એવું જ છે.
હા, પછી પેલો ડોક્ટર ને હું પેલા ત્યાંથી કે, કે તમને આટલા દિવસમાં આટલા પેશન્ટ કે લોકો જોઈએ કેમ કે, ત્યાં કોઈ તો ની હતો ને એકલે
અચ્છા એને એમ કઈ દઈ કે, આટલું તો થવા જોઈએ તો જ તમને એમ પ્રમાણપત્ર મળશે.
હા, એજ તો પછી ડોક્ટરો શું કરે કે? બધાના ઘરે ઘરે જઈને પૂછે? તમને કઈ પ્રોબ્લમ છે? તમને કઈ પ્રોબ્લમ છે? તમને કઈ તકલીફ છે? એમ કરીને તો બધા લોકો શું? એમ વિચારે કે ડોક્ટર લોકો એમ ખરાબ હોય લોકોને કઈ આવડતું નહી. ખરાબ કરીેને એમ કે વિ એ લોકોને કહી નહી કે બસ એમ,
કેમ કે એ લોકો જૂના ગામ ના હોય તો, ગામના વિશેને લોકો લોકો ડોક્ટર માં ભડકાવી દે કે એ લોકો ને એવું કે જે વેધ હોય છે, તે જ સારું કરે છે ડોક્ટરો સારે સારું નથી એમ.
હા, એમ જ તો પછી લોકો નીકળ્યા અને ત્યાં છે ને બે પાર્ટીઓ વચ્ચે વિવાદ ચાલતો હોય છે. એટલે કે એક સાઈડથી એક પાર્ટી આવે, વોટ માંગવા માટે અને બીજી સાઈડ થી બીજી પાર્ટી આવે, વોટ માંગવા માટે.
હા,
તે બે વચ્ચે છે ને, એમ ઝઘડો થઈ જાય એ લોકોને મારપેટ કરી મૂકે તો પેલો ડોક્ટર પણ હોય એ મને યાદ નથી શુ થયું હોય, પછી બીજા દિવસે છે ને ડોક્ટર ના દવાખામાં પેલા બંને પાર્ટી વાળા આવ્યા.
હા ચેકઅપ કર
ના એ લોકોને એમ ધમકી આપવા માટે આવે
અચ્છા
હા તો એ કે કે તમે તમને બધી કઈ થયુર છે તો તમે અમારી સાઈડ આવી જાાવ તમને અમે તમને આપો હ તમે નહી તમે તમને આ અહિયાં થી કાઢી મુકશો ને તો મારપીટ કરશો એમ એક પ્ટી આવી ને કે બીજી પ્ટી પણ સેમ ધમકી આપવા કે પછી લોકો વિચાર હવે અમે શું કરીએ તો શું કરી એમ આવું બધું છે એમાં એટલે કે આખી મવી એમ હાસ્ય પાત્રલ પંચાયત કેવીું છે સિઝન
હા સમજી કે પંચાયતમાં તો હાસ્યવાળું જ હતું વધારે કોમેડી કે તે બા તો સચિવ બનીને આવે ત્યાં ગામના લોકો હોયને હલકામાં જ લઈ હમ
હા એજ એ બધું
હા પણ હમણાં સ સીઝન ટુ છે તેમાં એવું છે કે એને પાસે બધા એમ આવે તો ખરી એટલે એટલા પણ પણ આવે છે તો પછી એક ને કોઈ ત્યાં બહ બધા મેઅપ પાત્ર એવા છે કે જે સારા સમજ આપે છે કે બધા એમ એવા ખરાબ નથી હોતા ને એમ
હા હા અચ્છા પછી છે ને પેલી ગરમ ચિકિત્સાાલયમાં જે ફર્સ્ટ સિઝન હતું ને એમાં એક હ એ જે દવાખનો હતાને ત્યાં એક નર્સ કે કઈ હતી જે તેની હેલ્પ કરતી કામ કરવા મદદ કર તી તેનો જે છોકરો હતો ને એમને એક દિવસે શનવા માટે એ લોકોએ કીધું હતું કે સવારે ઇન્જેક્શન જોઈ જેથી કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્જેક્શન હતી તો એની મમ્મી તો આવીને સકતી હતી એટલે એ પોતાના છોકરાથી ઈન્જેક્શન મોકલાવયું પણ એનો છોકરો છે ને ઈન્જેક્શ શન લેને જ ની ગયો તો કેમ કે એને ભૂલવાની બીમારી છે એટલે કે એ છે ને સેકન્ડમાં બી છુ પાત્ર આવી જાય એમ કઈ હતું કે ભૂલી જાય વધારે પડતું તો ઇન્જેક્શન આપવા ની ગ્યો પછી એના ઘરે જઈને અ જે નર્સ હતી એના ઘરે જઈને પણ ડોક પછી તમે ઇન્જેક્શન આપવા ની આયવા પછી કે કે ની મારો છોકરો આવેલો હતો. અને પછી એના છોકરાને બોલાવીયો તેનો છોકરો કેય કે ની મા આપી ને ગયો હતો ઇન્જેક્શન એ એવું લાગે કે પછી નર્સ નાગે કે ડોક્ટર જુટું કેતો છે. પછી એક દિવસ એ લોકો એમ જતા હતા ને તો એ બસમાં એ જતો હતો. છોકરો એનો તો બસમાં ચડી ગયો એના પછી છેને કંડક્ટર બની જાય એનો છોક રો બસનો
એટલે રમામાં
હા રમ મામાની એટલે એમ વિચારે કે કન્ડેક્ટર છે પછી એ પેલુ ઈનજે શન ફેકી દે કે કશે ભૂલી જાય પછી કંડક ટર બનયા બધા પાસેથી પૈસા માંગે પછી એને જો એમ મૂકે પેલો જે ડોક્ટર હતું તો એને નીચે લઈ જા તેને બોલે કે તુમ અ તમે રોકો તમે રોકો એમથી તો પેલો ની રોકે પછી કે તમે કોણ છો એમ કરીને એમ ડોક્ટરને કેય અને ડોક્ટર હતી એક બીજી ડોક્ટર પણ હતી એ છોકરી હતી એનું નામ મને યાદ ન થી પછી એ બંનેવ જણ એને પકડી રાખે પછી ને મમ્મીની એ જે નર્સ હતી ને એને જેઈને કે કે તમારો છોકરો એમ જરાક અલગ ટાઈપનો છે એ બધી વસ્તુ કોઈ કોઈ વસ્તુ ભૂલી જતો છે એમ છે. એવી છેને અ વધારે પ્રોબ્લેમ તો ની આવે કેમ કે એના મગજમાં કઈ એમ છે. તો પછી એની મા એની જે નર્સ એ જે છોકરાની મમ્મી હતી જે એ કેહ કે એવું કઈ નથી મેરા બેટા અમારો છોકરો બધા એમ સારો છે તમે લોકો કઈ પણ કેતા છો. એમ તેમ કે
હા સરસ હા હા હા પછી.
પછી છે ને એમ સમજી જયની મમ્મી ને બી જયારે ખબર પડે કે ના એનું છોકરો જરા એવો છે તો એ પછી બીજા દિવસે છે ને ડોક્ટરના દવાખાને જાય એ કે કોઈ તો તમારા દ દવાખાને પેલો ડોક્ટર જે છેે ને
હા.
એમના દવાખાનેમાં જાય પછી એ કેય કે એ પછી કેય કે કોઈ તો નથી આવતું પેલા જ તમે મારા છોકરાનુ જ કરુ.
હા સમજી ગઈ બસને.
હા હા.
પછી એટલે પછી એવુ આવું બધું છે એમ મ બધા લોકો ગામના લોકોની સેવા ને મદદ કરવા વાળું છે.
હા એજ ગામના લોકોની સેવાને મદદ કરવાવાડો પ્લસ ત્યાના લોકોને એમ બતાવાડુ કે ડોક્ટરની મદદ લેવી જોઈએ કેમ કે ત્યા એક ઢોંગી
હા અને કેટલાક લોકો તો એમ વિ જાણે કે વેદ જે આયુર્વેદિક હોય તે જ સરસ છે પણ તે આયુર્વેદિક વાળા પણ એમજ કઈ ઈલાજ ના કરતો હોય એમ જ બધી દવાઓ આપી દેતા હોય તો તેના માટે એમ એ હશે. કે તમે ડોક્ટરની મદદ પણ લો અને કોઈ કોઈ વાર એમ ડોક્ટરની દવા એમ જરૂરી હોય છે. આપને સારું કરવા માટે.
હહ એ સેમ માર છે કે તમે આમ પાસે ના જાવ જે લોકો એમ બી બી એસ કર્યું હોય જે પણ પ્રોપર ડોક્ટર હે ઈ લોકોની પાસે જાઓ એવું છે એમાં
હા.
પણ એ ડોક્ટરને પણ બહુ બધા એ કરવા પડે કે પેલા દવાખાનામાં દર્દીઓ આવે એ માટે. કેમ કે એ લો એને કોઈ કઈ ગણતું જ નથી ને ડોક્ટર જેવું પણ.
હમ્મ હમ્મ હમ્મ એને તો ત્યાં એમ ડૉક્ટર જેવી સુવિધા પણ ના આપે ને ગામમાં તો. પેલું બીપી વાળું મશીન જે હોય તે પણ કાણી હોય પછી ત્યાં જંગલ ઝાડીઓને બધું સાફ કરવા પડેને પોતે જ પછી એના પર સે આ સીઝન બીજું છે ને તેનું તેમાં એમ આવે કે તેમાં છે ને ચા માંગે એટલે કોફી માંગે તો પેલો ચા લી આવે એમ કે મેત મેતા તારાથી કોફી માંગેલી હતી ને તો એમ કે અ લાવ્યો છું ને કોફી એ કોઈ હોય જેની હાઈટ નાની હોય હા. તો એ એમ કોફી ચા માં છે ને કોફી નાખી દઉં એમ કે લો થઈ ગયું તમારી ચા, કોફી.
આવો ટ્રીમાં
હા એવું છે એટલે જ તો મેં કીધું સિઝન એમ બે છે તો વધારે સારું છે આ વખતે. તેમાં છે ને અ કોઈ છોકરો હોય જેની જેની માં હોય તેના બધા ડાયન ડાયન કેય અ એમાં એવું છે.
ઓ.
એ જયારે જયારે એમના જે પતિ હતા એમ મરી જેમ એમને કઈ બીમારી થઈ હતી ને તો ભગ ભગવાનની બહુ પૂજા કરતી હતી. પણ તો પણ એ મરી ગયા તો પછી ત્યારથી આપણે પૂજા બંધ કરી દીધી. પૂજા પાઠ કરવાની તો બધા ગામના લોકો એમ કે કે આ તો પૂજા પાઠ ની કરે એના વજેથી જ કઈ થયેલું હહ થશે આ તો ડાયન છે એટલે ત્યારથી લોકો એમ એના પાસે આવે ની અને એના છોકરા પાસે પણ ની જાય બધા એમ બીયા કરેલા કે કે ના આતો ખરાબ છે એમ કરીને અચ્છા હા પછી તે ડોક્ટર પૂછે કે તમને આ લોકો ગામના લોકો તમને આવું કેમ કે છે તો એ પોતાને એમ કહે કે હું ભગવાનની પૂજા બહુ કરતી પણ જયારથી મારા સાથે આવું થયું ને ત્યારે હું છોડી દીધું તો બધાને એમ કે મેં ખરાબ છું. અને એક તરફ તો જોવા જઈએ તો હું ખરાબ જ બરાબર છું. ગામના માટે તો એમ પણ એ લોકો પછી બહુ બોલતા હોય ને
હા એજ એક સાઈડ જ બધા ગામના લોકો જે એક જ તરફની વાતો જોઈ બીજી તરફને કોઈ
હા પછી ડોક્ટર એ છે ને તે એના માટે મીઠાઈ લઈને ગયો હોય
ઓહ! અચ્છા એવું છે મને લાગે છે મને સીઝન ટુ જોવું પડશે સીઝ
હા સીઝન બે માં તો હજી કોમેડી છે બહુ જ કોમેડી છે
હા હા અચ્છા તો તો જોવુ જ એક કામ કરીને આપણે સાથે મળીને જોઈએ
હા હા એજ મને પણ એવું જ લાગ્યું કે આપણે સાથે મળીએ અને જોઈએ પછી
હા એજ તમે મારા ત્યાં રેવા માટે આવી જાઓ પછી આપણેે એમ સાથે જોઈએ
ચાલો તો હું ફોન મુકું આપડે પછી વાત કરીએ બાઈ
હા હા સારું ચોક્કસ બાય